હલો.
હા મમ્મી. કેમ છો? બસ ટીવી જોવં છું મમ્મા. હા.
ટીમાં શું જોવ છું શું છે આઈટમ કઈ બતાવે છે?
આઇટમ ઢોસા જોતીતી.
હે, ઢોંસા. શાના ઢોંસા? હ જવારીના ઢોંસા. તો કાલે હું ને તારા માટે ભાતના ઢોસા બનાવીશ.
ભાતના ઢોસા બનાવીશ તું. ભાત નાઢોસા કેવી રીતના થશે મમ્મી?
એ તો થશે જ ને, એ આઈડિયા કરવી જોઈએ ને પછી. હમ. હૈ જવાની ગજ? હા તો ભાત પણ થઈ જશે ને એમાં. મસ્ત થશે.
કેવી રીતના થશે એ તો મને કેતો પછી હું મારા પાસે ભાત બચે છે તો હું બનાવી લઈશ.
અરે ભા ભાત છેને સવારના આપે ખાઈએને પછી વધેને, એ રાખી લેવાની. ને પછી એને ભાતને પીસી એમાં રવો નાખવાનો. ચણાનો લોટ નાખવાનો ને થોડીક દહી નાખવાની. પછી એને ઢોકળા પણ બનાયને ઢોસા પણ થાય.
પણ મમ્મી ઢોકળ કેવી રીત એના. પણ તે બનાવ્યા છે કે. ક્યારે બનાવ. પણ એ એ તો તે ભજીયા થોડી છે એ તો તે અમને ખવડાવ્યા છે પરોઠા ખવડાવ્યા છે ભાત બધી આઈટમ માં તો પરોઠા તે કરો ખવડાવે ખાધા છે અને અમે લોકો એ હા ભજીયા પણ ખાધા છે ભજી ના ના ભાત ના. તો ખીચડી ના પરોઠા તે અમને ખવડાવ્યા છે એ તો ખેબર છે એમને. એ પણ ખવડાવ્યા છે. ખબર છે અમને ના તો ભાતના ઢોસા કેવી રી
ત્યારે ખબર પડશે.
હા તો હવે એવું કરવું પડશે. એમ તો ખબર નહી પડે પણ હવે જોવું પડશે મારે પણ ભાત વધારે રાંધવા પડશે એના માટે
પછી કે જે આપડે બનાવી લઈશું.
તો આમ ગાડી લેવા પડે ભાત ને આપણેે છોટા ભાત ભરી જઈએ એ તો નહી હાલે એમાં. અચ્છા. ઓકે. નાખીને પીસવા
રવો જાડો નાખવાનો જાડો નાખવાનો. ને પછી બે ત્રણ ચમચી ચણા ન લોટ નાખવાનું.
તો તો એ તો એ તો છેલ્લા થયા મમ્મી એ તો ઓલા ચિલ્લા થયા ને ઓલા આપડે ચિલ્લા ઢોકળા આવે તો પછી ખાવા પડશે આવા.
ખાઈ લેવાનું મુઠિયામાં મસ્ત થાય
એક તો હવે ખબર નથી હવે મુઠિયા તો નથી ખાધા મુઠિયા તો દૂધી ના ખાધા હ કોબી ના ખાધા છે.
તો મુઠિયા મસ્ત થાય બહુ મસ્ત થાય
ખાઈએ તો ખબર પડે. બાજરાનો લોટ ક્યાંથી આવે હવે હવે ચક્કી વાળા કઈ અમને બાજરા ન લોટ અમારા માટે પીસીને ના મૂકે. કામ તો થોડી પતવાના હોય આવી રીતના
ના ના એમ તો પતી જ જાય હાલેને ભાઈ હું તો એમજ કરું.
તું એમ કરે પણ બધા ના કરે ને ચક્કી વાળા તો ન જ કરે ને આમ.
ચકી વાળા ને પછી પૈસા દઈ તો બધું કરી લે લે કા ન કરે.
તો હવે કે અમે અમારે ત્યાં તો ચકી વાળા છે કે છે કે અમને લોકો જવા દ મૂકે છે અને ઘઉં નો લોટ મૂકે છે બાકી બાજરો નથી મુકતા અમે લોકો ક ખસો થઈ જાય છે.
તો કઈ નઈ આપડે ઘઉં નો લોટ નાખી દઈશું બીજું શું. કરકો લોટ હોય ને એઈ નાખી દેસું. એ પન ન હોય તો રવો નાખી દેવાનું તો થઇ જાય મુઠિયા મસ્ત એમાં દૂધી છ છેણી ને નાખવાની હો. હલો
હલો
હા અવાજ નથી આવતું
આવે છે આવાજ
હા હવે આવ્યું હા કીધું કે અમે દૂધી છીણ ની ને નાખવાની પછી એનો મુઠિયા મસ્ત થાય એમાં
સામાન મલ બાજારનું મલામાં
હ ઈ જો કેવાય હ આપડે સંભાર ખાઈ ને રીણાને બટેકા ને એનો એઈ મસ્ત થયો
છે હવે દૂધીના ઓલામાં ઈ પણ હવે તો મમ્મી હવે આ બધું છે ને મને આઈટમ આપે છે તું હાંડવાની આઈટમ આપી રહી છે આ બધું આ બધું તો હાંડવામાં પડે
હાંડવાવામાં કઈ ના પડે હમાં જ પડે બધું ખાતું હોય તો ખબર પડે ને બનાવો તો ખબર પડેને બનાવ તો કઈ ન ખબર પડે બા
બનાવી તો તોય અમ ટીવી તો અમે
બધી આઈટમ બતાવી દે. હા કઈ નથી ધકડા જુઓ પિક્ચરો જોતાય જ ન આવ તું.
પીચલો જોઈએ પણ હવે બધું કઈ બધી આઈટમો જ ન જોવાની હો તમારી જેમ અમે આઈટમો જોતા રહીશે બિચાર બિચારવાળનું શું થશે મમ્મી.
કઈ નાય થાય એ લોકો ખાતર રહી ને આપડ ત્યાં લાંબી થોડી કયા હોટલમાં જાયી એ પોતાનું કામ કરેને આપણે આપણેે પોતાનું કામ કરવાનું
બિચારા એ લોકો એટલોું બધું ખર્ચો કરે આપણા માટે તો આપણેે બનવાનો તો હોય ને પછી
હમ્મ તો જાઓ તો ખબર પડે કેટલા રૂપિયા લાગેને ઘરે બનાવું તો એ એવું ત્ર જણું ખાય એટલું આખું ઘર ખાયલું
ફરક તો પડે ને
સાચો હા ફરત તો એઈજ પડે.
હા હા ફરક ઘણું પડી જાય. એક જણું ખાય ને અહીંયા આખું પ પાંચ છ જણા પેટ ભરી ને ખાય લ. એટલું પછી કમા એટલા માટે એ લોકો હ.
હલો
હા હલો
હા અવાજ આવ્યો
આવી જ આવે છે
વચવચમાં ગાયબ થઇ જાય છે આવાજ.
થઈ જાય છે અવાજ
હ નેટ નું પ્રોબ્લમ છે થોડુંક હમ્મ
ત કાલી નેટવાણીને થોડી કાઢીએે આપણે
શું કીધું
ને તો એને પૂછી ક્યા નેટ નથી હાલતું
હા નેટ ભાઈ ક્યારેક ક્યારેક ગડબડ થઈ જાય હવે વળી પાછુ વરસાદ ચાલુ થઇ ગયો છે ને એટલે પછી નેટ ના પછી નેટવર્ક ના નેટ ના બનેન્ નાટક ચાલુ થઈ જાય
તો આપણેને તો પછી પૈસા દઈએ છીએ ને ક આવી થાય તો ન લે ને
પણ હવે બિચારો એ લોકોને ખબર ન હોય ને કે આવી રીતના થવાનું છે તે હમણાં વડી પછી આગાહી હોય એટલે પછી વાદળાને આવી જાય તો પછી એમાં થોડુંક થઈ જાય કનેક્શન ના હોય વાદળો ના રીતે તો પછી પછી થોડુંક થઈ જાય એવી રીતના અવાજ ઓછું કાતો પછી બંધ ખાતો પછી નેટવર્ક ગુલ
એ માફ કરી દઈ બીજું શું ગય બીજું ના બોલાય કઈ હવે શું થાય વસર તો ખપે આપપણને
હા એ તો ખરી નેટવર્ક તો ખપશે જ ને આપણને હવે એને લોકોને તો કઈ ન કહેવાય કમ્પ્લેન કરાય બીજું કઈ ન થાય તરી લઈશુ એલા હવે વધારે થશે તો પછી કમ્પ્લેન કરવી પડશે નેટ નથી હાલત
ક સુું તોય આવીમી ને કઈ જ વરી પાછો એવું થઈ જશે વરસા છે એવું
હા એ તો કઈ નઈ થાય કઈ નઈ આપડે જો આ ઢોસા ય સા વિચારી રહ્યા છે એ બનાવીને ખાઈ લઈશું બીજું શું ટાઈમપાસ એમ કરીશું
પછી સુઈ જેવાનું કા
હા પછી સુઈ જવાનું બોલવા ઉડી ને હમણાં આપણને ઠંડી પડે છે
પછી બીજા દિવસે હું સવાર ન હુન કરવાનુ
બીજે દિવસે સવારના વાળી પાછા જોઈ લઈેશું ને યુટ્યુબ છે ને તમે કહો છો ને મમ્મી યુટ્યુબ છે આપડા પાસે આપડે યુટ્યુબ માંથી જોઈ લઈશું હા
હા હા જોઈ લઈશ મીંદ મસ્ત અ ખડાવીશ આઈટમ
ગ મગ ભીંજાવીને એનું બનાવી હમ થેટલા વેટલા કઈ બનાવે તો ચાવ મ પરોઠા હતા કે પટલાને નથી હવે એ તો મગની દાળ ના હતા મગની દાળ બધાને સૂટ કરે એમ હોતું નથી ને
મગ દિનાર નથીતી મગ હતા આખા
આખા મગ હતા આખા મગને બીજવી ને પછી એને બનાવ ત સાચી વાત છે
દાડ ના થોડી થાય કઈ
દાળ ના તો ન થાયમ મગ ના જ હતા આખા આખા મગ ભીંજવી મેમે જોયું એમણા કાંદા ને બધું નાખી સરસ એમ મસ્ત તમ કડી પત્તું હતું એને એકદમ બારીક કાપી નાખી ને એમાં એ નાખી દીધું તું ને વણવાની સ્ટાઈઇલ તો મને બહુ જ ગમી તો જોઈએ હવે મારું ક્યારે મુર્ત જોઈએ હવે તમે ક છે
આપડે મનાવી લઈશું
મે આપડે બનાવીશું લે એ બનાવી લઈશું મેં જોયું ન તોય વળીજ બીજી વાર જોવું પડશે એનોળ
હા તો યુટ્યુબ ખોલી નાખ દેને જોઈ લે બીજું બીજું એમે દહી નાખી દી
એતો જોઈ લઈશું આપડે એમાં કેવી રીતના થાય છે કે તો જ ખબર પડશે અદરવાઈઝ ખબર નહી પડે
હમ પછી ચટણી બટની હતી કે નહી
ચટણી તો એને નારીયલની બનાવી હતી અ આમ લાગતી તો હા નારીયલ નહી જતી નારીયલ નહી કોથમરીને બધું નાખેલું હતું ગ્રીન દેખાતી હતી વાઇટ વટ્રી એટલે આમ એવી ચટણી હતી. આમ ઇડલી માટે જે ચટણી હોય ને. બીજી ચટણી ન છે એ તો મને એ લાલ ચટણી તો મને લાલ મોટી લાગતી તો સોસ જેવું લાગતું હતું મને કઈક.
અચ્છા તો આપ શું લઈ લઈશું બીજું શું.
હા સોસ ખાઈને જોઈએવે કેવો ટેસ્ટ આવે છે તેમાં.
હમ જોઈ લેસવારી બીજી વાત જોઈ લેજે ને પછી થી આપડણે બનાવી લશું.
હા એ જ હવે જોઈ લઈેશું હવે પેલા તો મને યાદ કરવું પડશે કે હતું ક્યાં. એને ગોતવું પડશે હાંડવા વાળા ને.
અવે તમે તો ભણેલા ગણેને તમે જાર ધારું કરી દો ભાઈ. અમે બુધા માણસો ક્યાંથી કરવા જઈએ
પણ મમ્મી તમે જ શોધી લ્યો છો અમે તો શોધી નથી શકતા તમે બી આઈટમો ગોતી ગો ને બધું સેટ કરી નાખ્યું છે. હવે એ મારામાં એ વાગ્યા કરે છે કે આ આઈટમ ને પેલી આઈટમ
હમ તો તમે છોકરાને ભણેતા ભણતા જોઈ લેવાની આઈટમ.
આમ તો જોઈ લઈશ હવે હું પણ આઈટમો જોવી જ પડશે મને પણ તમે જોવો જોવી જ પડશે બે ચાર આઈટમો ગોતવી પડશે એમાંથી કઈ આઈટમ આ બે ચાર આઈટમો કન્ટિન્યુ આવી ગઈ હતી એટ પછી એ જોઈ પછી હું મૂકી દઈશ કે કયું હતું તે.
મૂકી નનેવાનું હોય મૂકી દેવું તો કઈ નવારે.
સેવ તો સેવ સેવ કરવું પડશે ને વાળી પાછ બનાવ ટામે વાળ પાછ ક્યાં ગોતવું પડશે બનાવ ટાઈ
જોઈએ ને
ટાઈમવાળી પછી જોવી તો પડશે ને એક બે વખત એના વખત તો પછી હવે સેવ નહી કરીએ તો જોવાશે કેવી રીતના.
તમારું
નહી એટલું મગજ નહી અમને ઘણું બધું જોવું પડે છે ને અમને આ તમે રૂટીન વાળા છો ને અમે ક્યારેક ક્યારેક વાળા છએ અમને બે ચાર વખત જોવું પડે.